હાલો.
હા અવાજ આવે છે. તમને બરાબર.
હા આવે છે. તમને આવે છે.
હા આવે છે. જય શ્રી કૃષ્ણ.
બોલો.
જય શ્રી કૃષ્ણ. હલો. હા અવાજ આવ છે હવે કમ્પ્લેટ અવાજ આવે છે હવે હા તો બોલો.
હા તમારા બાજુ વરસાદ પડે છે?
હા અમારી બાજુ અત્યારે ચાલુ થયો છે વરસાદ.
હા અમારા બાજુ પણ એવું જ છે.
એવું છે બપોરે ઊંઘી ગયા હતા કે શું તમે?
હા હા ઊંઘી જ ગયેલા.
બરાબર. હા હવે પાછું વાદળ ખુબ ચડી ગયું છે. એટલે વરસાદ પડશે અત્યારે.
અમારા બાજુ પણ એવું જ છે.
એવું છે.
હા.
બોલો અત્યારે. બોલો અત્યારે શું છે. બીજું નવા જુનું.
કઈ નહી વરી નવા જુનામાં તમે બોલો.
બસ આ શાંતિથી બધા બપોરે બેઠેલા મસ્તી કરી. એવું કયું અરી બપોરે અમે બધા ભેગા થયેલા આમ ફ્રેન્ડ
એવું છે.
હા, આપડે પેલું વ્રત આવે છે, તો એની બધી તૈયારી કરતા તા બધે ફરવા ક્યાં જવું, પાંચ દિવસ અલગ-અલગ જગ્યા એ બધી અમે તો એની તૈયારી કરતા તા
એવું છે એમ, તમે બધા બાર ફરવા જાવ કે ગામમાં જ જાવ છો?
ના-ના, અમે અ બે દિવસ ગામે જઈએ અને બીજા ત્રણ દિવસ બહાર જઈએ.
એવું છે, એમ
હા, બધે અલગ-અલગ જગ્યાએ જઈએ.
એવું છે.
હા, તમે ક્યાં-ક્યાં જાઓ છો? હા, ગામની બધી ભેગી થાય, રોડ પર જઈએ ને ત્યાં રમત રમીએ બધી અલગ-અલગ રમત રમીએ, બધા ભેગા થાય. તો થોડુંક માઈન્ડ પણ સારું રે
હા, બરાબર
તમે શું કરો? પાંચ દિવસ
અમે પણ બધા સાથે ભેગા થઈએ, બાર જઈએ, એવું જ હોય અમારે પણ હા
તમારે દૂર જાવ કે નજીકમાં જ જાઓ
અમારે પણ ગામમાં જઈએ, પછી બીજા ગામમાં જઈએ, મારા મંદિર જઈએ.
બરાબર, મંદિર ક્યાં ક્યાં મંદિરે જાઉ?
અમારા ગામ ના એક નજીક હનુમાનજી નું મંદિર છે ત્યાં જઈએ, પછી એક રામજી નું મંદિર છે.
બરાબર છે.
ત્યાં ત્યાં જઈએ, અમે દર્શન કરવા માટે
બરાબર, ત્યાં તમને બીજે ક્યાં-ક્યાં ફરવાનો શોખ છે?
મને દ્વારકા જવાનો સૌથી વધારે ગમે પછી બીજું છે, સોમનાથ કેદારનાથ ને બધે અમારે જવાનું છે, પ્લાનિંગ
બરાબર, સોમનાથ પાછું મસ્ત ફરવાનું છે. એક નદી ટાઈપ પણ છે, ત્યાં દરિયા ટાઇપ છે.
હા, હમણાં ચોમાસામાં તો સાપુતારા જ જવાય, બેસ્ટ
હા, બેસ્ટ એમનું હળિયાણ વાળું ને એક બાજુ કે આની મસ્ત તો મેગી ખાવાની મજા આવી જાય, તમે.. તમે જયા છો, સાપુ- સાપુતારા
ના-ના હજુ હમણાં ત નથી ગયા, અમારું પ્લેન છે, જવાનું ચોમાસામાં
હા, ચોમાસામાં જજો, ચોમાસામાં જ ખુબ જ મજા આવે ત્યાં
હા, મારા ફેમિલી વાળા પ્લેનિંગ કરે છે જવાનું-
બરાબર, તો જઈ આવાનું મસ્ત જગ્યા છે, સાપુતારા તો જોવાલાયક સ્થળ છે.
હા, એવું જ ને
બીજા કયા-કયા સ્થળ ગમે તમને?
બીજા તો.. અમારે જો રાજસ્થાન બાજુ જવાનું નક કી છે, કચ્છ જવાનું છે બધે
હા
ઉદેયપુર, જયપુર એ બધે હજુ જવાનું છે, અમારે બાકી છે બધા સ્થળ
બરાબર
હા
જયાવાનું ટ્રીપ તો કરી જ લેવાની અત્યારે શાળામાંથી પણ લઇ જ જતાં હશેને,
હા શાળામાંથી પણ જવાનું છે આ વર્ષે,
એવું છે શાળામાં.
હા
છે કરીએ.
ઘટે તો કચ્છ બાજુ જવાનું છે.
એવું છે કચ્છમાં પણ મસ્ત સફેદ રણ જોવાનું ઊંટ બેહવાનું મસ્ત જગ્યા છે, ત્યાં પણ
હા હા એ બા અમારા વખત ત્યાં જ જવાનું છે.
મજા આવશે તમે ત્યાં જશો ને તો,
હા
સ્કૂલમાંથી લઇ જવાના છે. ને
હા હા સ્કુલમાંથી જ
બરાબર
હા
આજે તો વાતાવરણ હારું છે એટલે પવન પણ બહુ મસ્તનો આવે છે આજે તો
હા અમારે પણ એવું જ છે. વાતાવરણ મસ્ત છે. આજે તો
મસ્તના આપડે આવીના તલાવના પાળે બેઠા હોય ને એક બાજુ હવા આવતી હોય કેટલું મસ્ત વાતાવરણ લાગે. આવું વાતાવરણ મને બોવ ગમે.
હા મારે પણ એવું જ,
તમને કેવું વાતાવરણ ગમે?
મને તો સૌથી વધારે શિયાળાનું જ વાતાવરણ ગમે પણ, તમને કયું વધારે ગમે?
હા એ શિયાળા વાળુંને આવું થોડુંક ગમે અયા મસ્ત થોડો થોડો વરસાદ પડતો હોય. મસ્ત બેઠા હોયને એવામાં મેગી ગરમ ગરમ ખાવાની મસ્ત વાતાવરણ લાગે.
હા તે પણ છે.
શિયાળો ગમે શિયાળામાં ઠંડી મસ્ત પડતી હોય ને, મસ્ત અને એક બાજુ રાતે તાપણું કરતા હોય ઠંડીમાં. બોવ મજા આવે બધા ભેગા થઈને અમે તો તાપણુંને એવું કરીએ.
એવું છે.
હા શિયાળામાં અમે બધા આજુબાજુના બધા ભેગા થઈએે ને,
એવું છે બરાબર.
બોલો બીજું તારે?
તમે બોલો કઈ ન્યૂઝમાં કઈ આવે છે હમણે?
અત્યારે ન્યુઝમાં. તો કઈ છે નહી અત્યારે ન્યૂઝમાં વધારે આ વાત. વાતાવરણ ચેન્જ થયેલું છે, એનું બતાવે છે પાણી વધારે ભરાઈ ગયું છે ખાસુ અત્યારે જો આગાહી છે. ચાર પાંચ દિવસ ને એમ બતાડે છે કે ઘરની બહાર નીકળવું નય એમને તેમ બતાવે છે બધું.
હા, બરાબર. આ ચોમાસામાં સૌથી વધારે ગરીબોનું જ બહુ નુકસાન થાય. ન્યૂઝમાં વધારે આવું જ આવે છે.
હા, એનું જ છે વધારે. એ લોકોને ખાવાની તકલીફ પડે. બહાર નીકળવાની તકલીફ પડે છે એમ.
તમારા બાજુ વિસ્તારમાં કોઈ એમની સહાય કરે છે એવું કોઈ છે?
હા, એવા ખાસા બધા છે. બધા આશ્રમ હોય છે ને, એમાં બધા આપવા જાય છે. એવી બધી ખાસી સહી છે.
એવું છે?
હા, ગરીબોને બધું પેકિંગ કરીને આપવા જાય છે. પેકેટો ભરી ભરીને કીટ આપવામાં આવે છે એ લોકોને. એ લોકોને ચાલે એમ હા ચોખા છે, દાળ છે. તેલ છે, મીઠું. ને બધું ભેગું કરીને આપવામાં આવે છે એ લોકોને.
એવું છે?
હા, એવી એવી સેવાઓ ચાલે છે અમારી બાજુ. એવી સેવા તો આપણે કરવી જ જોઈએ.
હા, એ પણ છે.
તમારી બાજુ આશ્રમ ને એવું હશે ને?
હા, અમારા નજીકમાં જ એક આશ્રમ છે.
હા, વૃદ્ધ બા-બાળકોને ત્યાં મોકલે છે અને
હા, અમારે ત્યાં એવું છે જ એક આશ્રમ.
હા, ત્યાં એક સારો એક છોકરી ટાઈપ એજ છે. સારું, બધું કરાવે છે એમ. અમારા ગામેથી ચાર જણા ત્યાં ગયેલા છે એમ. હા.
હા હા.
એવી થોડી-થોડી નાની-મોટી તો સેવા આપણે કરવી જ જોઈએ.
હા, એ તો છે જ.
તો. ખાસુ બધું આ અત્યારે રેપ વિશે પણ આપણા ન્યૂઝમાં આવે છે. છોકરીઓ વિશે બહુ પૂરું થઈ ગયું છે. હવે ઘરની બહાર નીકળવાનું ને બધું. એ ન્યૂઝ તો તમે વાંચ્યું જ હશે ને?
હા હા, જોયું છે અમે પણ એ.
બરાબર છે. ઇન્ટરનેટ વગરનું જીવન ને અત્યારનું જીવન, કેવું છે?
બો ફોરેટ થઈ ત નેટ વગરના જીવનમાં પણ.
એ જીવન બેસ્ટ હતું. કારણ કે બધા હાથે મળીને જમવા પણ એક ટાઈમ સાથે બેસતા. પછી હવે તો મોબાઈલ એટલો આવી ગયો છે. તો બધા પ અલગ-અલગ મોબાઈલ લઈને અલગ-અલગ જગ્યાએ બેઠા હોય છે. કોઈ ઘરના સાથે બેસીને વાતચીત નહીં કરતા. અત્યારનું જીવન આવું છે.
આ મોબાઈલના કારણે જ આ પેલાનું વાતાવરણ બગડી ગયું છે.
હા, પેલાનું વાતાવરણ ખૂબ જ સારું હતું. કે બધા હળીમળીને રહેતા. શાંતિથી બધા ભેગા, કુટુંબવાળા ભેગા થઈને વાતો કરતા. ખાસુ પણ અત્યારમાં તો બધા મોબાઈલ જ એકલા એ છે. તો કોઈ ટીવી પણ નથી જોઈ શક તો કશું જ નહીં. બધા મોબાઈલ એમાં જ વ્યસ્ત વધારે રે છે. તમને કયું ગમતું? તમને આ ગમતું ઇન્ટરવેટ વગરનું ઇન્ટર વાળું તમને ગમે?
ઇન્ટરનેટ વગરનું જ સારું હતું એમ તો.
હા એજ બધા ને એજ બેસ્ટ.
હમણાના ટાઈમમાં તો કોઈ ટાઈમ જ ઘર માટે કોઈ કાઢ તું નથી બધા મોબાઈલમાં જો એમનાં તો બીઝી હોય.
સાચી વાત છે એકલું ગેમ રમે. છે એને બધું રીલ્સો જ જોયા કરે છે એમાં ટાઈમપાસ કરે છે. પણ કોઈ મા બાપ સાથે બેસતું નથી હવે. એમને દૂરથી જ વાતો કરેને એમને તેમ. તમને કેવું પરિવાર ગમે?
એવું જ કે જો બધા સાથે મળીને વાતચીત કરે એકબીજાના દુઃખ કહે એવું જ હમણાંના ટાઈમ પર કોઈ એવું થતું જ નથી.
તમને પરિવાર ભેગું ગમે કે અલગ અલગ ગમે જેમ કે કાકા લોકો અલગ રહેતા હોય મોટા પપ્પા અલગ રેતા હોય તમને કેવું ગમે?
ઉલટા બધા સાથે મળીને રેતા હોય તેજ સારું કુટુંબ કહેવાય.
હા એજ કુટુંબ બેસ્ટ કેહવાય. કે બધા સાથે મળીને રહીએ સાથે જમીએ સાથે બધા મજી મોજા મસ્તી કરીએ. એ જીવન પણ અત્યારના જીવનમાં એ રહ્યું નહી એ બધા અલગ અલગ થઈ જાય છે.
હા.
એ જ આપડે અત્યારે શીખવાનું છે બધું.
હા એજ ને.
બહુ અત્યારનું જીવન પાછું બદલાઈ ગયું છે.
હા હા બધુ ઇન્ટરનેટના
હા ઇન્ટરનેટ જ મોટુ એ છે નુકસાનકારક છે. એ સારું થશે તોજ થશે. બોલો તમને એમ.
મને ઘરના ભોજનમાં તો દાર ભાત શાક રોટલી એવું જ
બહારમાં તો પાણીપુરી વડાપાવ મંચુરિયન અને તમને
મને ઘરમાં તો છે ને બતાકા બાફરાનું શાક વધારે ભાવે છે અને બાર મા તો પાણીપુરી છે એવું બધું વધારે ફાવે છે.
એમ હો છોકરીઓ અને પાણીપૂરી જ વધારે ભાવતી હોય.
હા સાચી વાત છે તમારી પણ અત્યારે તો પાણી પુરી પણ આવા વાતાવરણમાં ખવાયના એટલે ઘરે બનાવીને ખાવું સારું.
પણ બહાર જેવો ટેસ્ટ તો ઘરમાં આવતો જ નથી.
હા એ પણ છે એમ પણ બધા કે છે કે અત્યારે હા કારણ કે વાતાવરણના લીધે અંદર બટાકા કેવા હોય કેવા હોય આપડે તો જોવા જઈએ ના
હા.
અત્યારે એક તો વાતાવરણ એવુ છે પરેકા પણ ખાવાની ના પાડી છે ન્યૂઝમાં આવેલું છે. ખાસા બધા બારકો મળી ગયેલા છે એમાં એ લોકો પડીકામા પ્લાસ્ટિકની વસ્તુ તું આવે બધું.
હા.
એટલા ધીમે ધીમે પડીકા પણ બંધ થવા લાગ્યા છે હવે.
ઉલતા ધીમે ધીમે બધું બંધ થઈ જાય. બંધ તે જ સારું છે. આપણા માટે તો
હા શરી રતો સ્વસ્થ રહે આપણું એના લીધે આપણા શરીર ફૂલી જાય છે. પરેકાના લીધે એમ કશું બધું નુકસાન થાય છે શરીરના આપણા
હા.
એટલે એના માટે પડેકા બંધ થઇ જાય ને તેજ બેસ્ટ છે.
હા એ વાત
અમાર બાજુ તો અમુક જગ્યા પડેકા બંધ થઇ ગયા છે.
એવું છે.
હા તમારી બાજુ છે. પડેકા ચાલુ જ છે. અ
ધીમે ધીમે અમારા બાજુ પણ બંધ જ થવાના છે. હવે
બરાબર. અત્યારે તો આ વૃક્ષો પણ ઓછા થઈ ગયા છે. પહેલા તો વૃક્ષો પણ કેટલા બધે હતા. હવે તો વૃક્ષો પણ ઓછા થઈ ગયા છે એમ. એના કારણે ઓક્સિજન પણ ઓછું થઇ ગયું બધું.
હા. હા.
કોઈ જેમ તેમ વૃક્ષો વાવતું જ નથી. હવે તો
હા એ જ ને
વૃક્ષ વાવે તો જ આપણને મળે પણ કોઈ વૃક્ષ વાવતું જ નથી.
આપણાથી થાય તેમ તો વૃક્ષ તો આવવા જ જોઈએ ને.
હા એ તો એક આપણે એને પાલન તો કરવું જ જોઈએ. વૃક્ષનું
હા એ પણ છે.
તો જ કંઈ થાય. બાકી તો હવે બધા વૃક્ષો કાપી નાખે છે.
હા એજ ને
એ જ મોટી ભૂલ છે. બધાની
પણ કોઈ સમજે તો વાત
કોઈ ના સમજતું નથી. એટલા માટે તો પ્રોબ્લેમ છે બધા આપણો ટાઈમ પૂરો થવા આવ્યો છે.
હા. હા.